હલો. બલો.
શું કરે છે બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
અચ્છા.
જમી લીધું.
હા બસ હમણાં જ જમી ને ઉભા થયા.
ઓ આટલું બધું મોડું
હા એ તો અમારે આજ ટાઈમ છે નવ સાડા નવ ની વચ્ચે
બરાબર કેવું રહ્યો આજનો દિવસ
બસ આજનો દિવસ જોવ ને. ઊઘવાનું ખાવાનું પીવાનું બસ.
કેમ કોલેજ નોતા.
આજે ત્રીજો શનિવાર રજા.
ઓહો હો હો હો મને એમ કે આજે તું ગઈ હોય સ્કુલ કોલેજ એટલે મેં તને હવાર ફોન એ ના કર્યો.
ના આજે રજા ત્રીજો પેલો ત્રીજો શનિવાર રજા ઘરે. એ તો મારે. ટ્રેનિંગ ચાલુ હોય ને તો જ ચાલુ એ અમારે વીસ તારીખ થી પાછી ટ્રેનિંગ ચાલુ
બરાબર.
અત્યારે તો રજા પેલો તીજો શનિવાર હમણાં
હમ હમ બરાબર સારું.
હમ. હા એ તોવુંજ ને તો એ ક્યાંય જતો રહેે છે શનિ રવિ ખબર જ નહીં પડતી. અને કોલેજ ચાલુ થાય ને તમે રાહ જોએ કે ક્યારે શનિ રવિ આવે.
અને હવે તો ખબર એ ના પડે.
એને જ નહી ક્યાંય જતો રે.
ખબર છે આપણે ઇન્ટર્નશીપ કરતા હતા તારે મન તો ખબર નથી પડતી અત્યારે તો એવું લાગે કે રોજ શનિ રવિ.
એ તો તું ઘરે એટલે તને તો એવું જ લાગે ને. અમાર લોકો ને પૂછ સવારે જઈએ ને સાંજે આવે તો પછી એવું જ લાગે ને કે ભાઈ ક્યારે આવે શનિ રવિ. તો થોડી હાસ લાગે.
નહી રોજ તમારે ડેલી ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું ટાઈમ ટુ ટાઈમ બધું કામે અમાર તો કેવું ટેપુ ને ટાઈમ ટુ ટાઈમ રે બાકી તો. ઉઠવાનું કે કેવુ પાંચ દસ મિનિટ આગી પાછી થઈ જાય.
હા એ તો છે તાર તો પાંચ દસ. મિટ મારે તો રજા હોય તો આખા કલાકો ચેન્જ થઈ જાય છે.
ના એટલે મારે કેવું કે રોજ નો ટાઈમ હોય ને સાત વાગે એટલે સાત વાગે ઉઠી જવું એમ પપ્પા ઉઠ. આમ જવાનો ટાઈમ હોય એટલે મને ખબર પડી જાય ખબર ની આંખ જ ખૂલી જાય કે તોમ હું ઉઠી જઉ. કેટલા વાગે ભલે શનિ રવિ ગમે તે વાર હોય હું ઉઠી
હમ બરાબર.
એવું આમ શું કેવાય હેબિટ પડી ગઈ છે.
હમ હમ.
હું હવારે ગરબા રમીને આઉ ને તો ભલે નું પાંચ વાગે સુઈ જઉ પણ ઉઠી તો સાત વાગે જ જવાનું મારી મને હવારે એટલી બધી ઊંઘ આવે જ નહી.
બરાબર મને તો બઉ ઊંધ આયા કરે
ના મને બપોરે બી હું હુય જઉં ને તો મારી બપોર ની બી હું બઉ જોવા મળે ને અડધો કલાક એથી વધારે ના હોય
અચ્છા તું તો સવારે કેટલા આગે આગિયર બાર વાગે ઉઠું ન તોય પછી તે્ણ વાગે તો હું સુઈ જઉ ખઈ પરવારી ને બધું કામ પતાઈને બપોરે
ના મને
ઊંઘ આવી જ જાય
હું કઉ છું ખરી મને બવ ઘેન ચડે ને તો ઓ પહેલા છે ને હવે રીતે સવારે વાંચવા ઉઠવું ને તો મને એ એવું થાય કે બપોરે ઉપ હું સૂઈ જાઉં તો એવું થાય કે કેવું કે આપણું સૂઈને ઊઠીએને તો આપણું મગજ ફ્રેશ હોય તો એવું થાય કે ફેશ મગજ વાચીએ તો આમ સારું મન થાય હું સુઈ જાઉ તો હું જો આમ આમ એલાર્મ મૂકીનેઉધી જવ કે કલાક રહીંને ઉઠિશ પણ કલાક પેલા પંદર મિનિટ માં ઉઠી જ ખુલી જજાય મારી
મેં તો મેં તો બહુ ખાસ સવારે ઉઠી ને વાંચીયું જ નથી રાત્રે જથીજર જાવ સવારે મારા થી ઉઠાય ને થાય જ ના
હું તો દસમાં માં બાપા અ શું કેવાય દસ વાગે હુઈ જઉ બાર વાગે ઉઠી જઉ ને આખી રાત વાચું
ના મે ઉજાગરા બી નહી કર્યા રાતના એટલા બધા તો આમ બી જો નોર્મલી બે વાગ્યા સુધી તો હું જાગતી હોઉ એટલે એક બે વાગ્યા સુધી જ હું વાંચું મે ઉજાગરા પણ નહી બોર્ડ ની એક્ઝામમાં પણ નહી કોલેજ એક્ઝામમાં તો અમે લોકો આગલૅ દિવસે વાચને ભલું હોય ને લાગે ને કે ચલો ભાઈ ટેન્શન લેવા જેવું નહીં તમે સવારે આ ટ્રાવેલિંગ કરીએ ને બસ માં કા તો રિક્ષામાં તારે અમે લોકો વાંચીએ એટલા ફ્રીડમ થઈ ગયા છે એટલા ફ્રીડમ થઈ ગયા છે અત્યારે અમે
બારમામાં બી હું થોડું ઘણું વાચતી પણ મેં રાત નહીં જાગી બારમાં હું દિવસ જ વાંચી લેતી તેંથી હું રાતનો ઉજાગરો ક્યારે નહી કર્યો બારમામાં અને
રાતનો ઉજાગરો નઈ ને સવારે વહેલી ઉઠી ને પણ નઈ
મારી આખી કોલેજ લાઈફ ગય ને બેચલર ની તો એમાં એવું જ થયું કે આ અવે જો એક મહિને પરીક્ષા આવે એટલે એક મહિના ઓછા પરીક્ષામાં માર્ક્સ આવે ને તો હ સેશનલ હોય આપણે એટલે એવું થાય આવતા મહિને માર વધારે લાવા છે ને એટલે આ મહિને આખું વાંચીશ આવતા મહીને મસ્ત માર્ક્સ આવશે આખો મહિનો જતો રે તારે જે દિવસ એક્ઝામ હોય ને આલગે એ રાતે ખબર પડે કે યાર મે તો આ નક્કી કરેતું થતું જ નહી
અરે અમે લોકો એવુંજ જો ગયા લાસ્ટ સેમમાં અમારા સીજીપી થોડા એવા ઓછા ને અમે લોકો એવું જ વિચારેલું કાલે આવતા સેમમાંથી જ સ્ટાર્ટિંગ થી જ અમે લોકો મહેનત કરીશું ને બધું ચાલુ કરીશું પણ જો આરામ બરાબર એવું કઈ થયું હોય તો આગલે દિવસે જ ચોપડું ખુલે ચમના
એજ ને ખબર નઈ આ શું થાય હું એવું વિચાર કહુ કે જો આજે મારે આટલું વાચું હું વાંચવા બેસું યાર આટલા બધા દિવસ બાક છે ને કરી લઈશ કરી લઈશ એમ થાય ને પછી થતું જ ન હતું
હા એજ ને વિચારે ને પ્રમાણે કઈ થાય જ ના
હા યાર બહુ સિરિયસલી અને ખબર છે આપડે એક વખત તો નવરાત્ર હતી ને આપડે નવરાત્ર થી હવારે સાત વાગે આઈએ ને આઠ વાગે એક્ઝામ આપવા જતા રહેતા હતા ખબર છે અને વખત આપડા માર્ક્સ અને આપડા માર્ક્સ બી કેટલા મસ્તા હતા. એ વખત વાંચ્યા વગરે કલાક રોજ વાંચતા હતા ને આપડે.
હા એજ ને એ બી ત્યાં ફટાફટ પાના ફેરવીને એકબીજાને પૂછીને ક્વેશ્નો કવર કરતા હતા.
મન તો એવું હતું કે એમાં તું આ વખત ફેલ જ થવાની છે, નવરાત્રી હતી ને એટલે.
તો તો ભૂક્કા બોલાવી નાખ્યા તા એ વખત તો આપડે
હમ!
વિચાર કર જે આમ આમ હાએસ્ટ માર્ક્સ ની હાએસ્ટમાં હાએસ્ટ માર્ક્સ આ્યા હતા એ વખત મારાહ મને તો એવું તો તો તું કે યાર
પેલો કેવાય ને કે બીકના લીધે આપ આપણે થોડી વધારે મહેનત કરે, ત્યારે બીકના લીધે મહેનત કર્યા વગર પણ સારા માર્ક્સ આ ગયેલા એવું થયું હતું.
ભગવાન ભરોસે છોડી દીધુ પેપર મે તો પેપરમાં ગપ્પા મા્યાતી આલી. ખબર નહી કેમનું હાચુ પડી ગ્યું. લાગે મેડમ હોય ઊંઘમાં જ હશે.
એવું જ ને તારે એ લોકોને બી કંટાળો આવતા હશે, કે આ શું જવા દો ચાલો પાસ કરી દો બધા છોકરાઓને, સારે અત્યારે વાતાવરણ પણ કેવું છે ને જો ને વરસાદ
મ હા મને તો એવું થયું કે આજ હું આટો મારવા નીકળું, પણ પલળવું નહીં અત્યારે રાત્રે દિવસ હોય ને તો પલ્લળી લેવાય રાતે કંટાળો આવે યારવ
એ તો છે.
અને આ શું કેવાય? આ વીજળી થી બીક લાગે.
ના એવું તો કઈ નહીં પણ મને તો આવું વરસાદ પડે ને બહાર નીકળવાનું જ કંટળો આવે નરું ગન ગંડું હોય ને બધું
હમ મને કેવું કે વરસાદ પડે ને પણ બપોર હોય એમાં તો અંધારું કરી ને ઊંઘવાની મજા આવે. વરસાદની સિઝન ભલે ઊંધુને ટીવી જઉં પણ આમ શું બ્લેન્કેટ ઓઢી ગાદલું પાથરી ને અંદર બેસી જનું ને એરી માર મારી જોડે બિલાડી હોય. એટલે એની એનું ગરમ ગરમ ગરમ શરીર હોય એટલે કેટલી મજા આવે. એના છે ને એ છે ને બિલાડી લોકો છે ને વાળ ઊંચા કરી દે. એ લોકોને ઠંડી લાગે ને એટલે વાળું ત્યા કરી દે એટલી ગોલ લાગે ને એવા ટાઈમે અ એ એવું તો તું એવી બિલાડી જોવું ને એવું લાગે કે તને બને બિલાડી જ બોલ અને આમ એટલી જાડી વાડીને એટલી સોફ્ટ લાગે ને એ ટાઈમે તો વધારે કારણ કે એના બધા વાળ ઊંચા હોય બોલ.
આમ પૂંછડી તટલી જાડડી કરેલી હોય ને એ હ પાતળી હોય ને ચોથી હોય ને એનાથી ડબ્બલ થઈ જાય. બોલ? એવી રીતે હોય મજા આવે પણ એ લોકો ને એવી રીતે રમવાને બહુ મજા શિયાળા માં એ લોકો એવું કરે. બ્લેન્કેટની અંદર મો મારશે આમ જાને ખોદતા હોય ને એવી રીતે.
ઠંડી લાગે લોકોને
હ ઓલી અમાર બિલાડી તો કેવી ખબર? આમ લાતો મારી મારી ને અમને પથારી થી બાર કાઢે બોલ? દુક્કા મારે બોલ.
જા તું આ મારી જગ્યા છે એવી રીતે કર.
બોલ આમ તો દુક્કા મારે તો પછી મા બેંકેટ કેમ ન પાછળ થી આવી પોતે હક જમું છું કે અમે આવડી જગ્યા હને તને એટલી બધી જોઈ જ કે આવડી ચાર ફૂટ ની જો કે છે.
હ.
હું ત્યાં થઈને કે છે કે આલી મોટી જગ્યા જોઈએ તો કે અમે શું કર્યા દિવસ કામ કરીને પછી તમારા માટે જગ્યા કરવાની કે છે.
તેવું એને અકડાવે તો પછી એવું અકડાવે ને તો પેલી કે મે મે હ પછી એ બોલ.
હ.
ઓલેવગ
મને ગમે બિલાડીઓ રમાણ પણ એને નખ મખ વાગે ને એટલે મને થોડી ચિત્રી ચડેલે નઈ ગમતી. બાકી બિલાડી ને આમ રમાડવાની મજા આવે સારું લાગે.
ના એ લોકો કેવું નખ મારે પણ આમ બઉ એટલા જોરથી ના ઉપડે કરે સાંકડો કરે ભોરો કરે સાંકડો કરે એવું કરે.
અમે લોકો બિલાડી ના નખ કાપો.
ના ભાઈ એ લોકો નખ ના કપાય કારણ કે આ હા તો શું કેવાય પેલી બિલાડીઓ છે ને બરની બિલાડીઓ પ્પ પણ આ તો પેલી બિલાડી છે ને એટ ના કાપી અમે કેમ કે છે ને એ લોકો બહાર જાય એ લોકોને કોક બિલાડો બિલાડો મારવા બરવા આવે તો લોકોને નક્ જ એ લોકો પ્રોટેક્ટ એટલે અમે નહી કાપતા એખ અને અમે અમને મારતી બી નથી એ નખ. નાનું બચ્ચું હોય ને તારે મારે બાકી તો ના મારે.
બહ સારું કેવાય. અમારા પેલા અમારે મામારા મામાની ત્યાં છે ને મેક્સ કૂતરું અને અમે લોકો કાપે એટલે કદાચ આવું બિલાડીમાં પણ હોય ને એ પેટ.
ના ના ના આમ તો કાપતા હોય તો કપાય પણ અમે નથી કાપતા એમ.
અ હા બરાબર.
અમને કાપતા આવડતા નહીં.
હા.
એટલે અમે નથી આપતા બોલ બીજું કેમનું ચાલે ત. બસ મજામાં. હમ્મ કેવી ત મમ્મીની તબિયત.
બસ સારી છે અત્યારે.
હમ્મ અત્યારે તો એમને કઈ કામ નઈ હોય ને ઘરમાં જ હશે ને ભૈ તો માસી આજે જ મળ્યા હતા હું જ ગઈ હતી ને તો અહીંયા હતા.
કયા માસી? હા અચ્છા હ હ.
મારું વેલકમ એમણે જ કર્યું.
વાહ હા પેલું મહેંદી રસમ હતી એમાં ને. મહેંદી રસમ હતી એમાં.
હ એમાં તક માસી તમે તો કે હું.
બરાબર.
હારુ હેડતો પછી વાત કરીએ આપણે. આપ હ બીધું મળીશું હ ચાલ જય શ્રી કૃષ્ણ.